જય શ્રી કે જય શ્રી કષ ના.
જય શ્રી કૃષ્ણ. અને કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. ઘરે કેમ છે બધું.
ઘરે બધું સારું છે છોકરાઓ સોઈ ગયા છે હમે અમે બેવ જાગે છે હમના છોકરાઓને સલાઈ દીધું છે આ દૂધ પીને સોઈ ગયા છે છકરાઓ બહુ તોફાન કરતા હતા હમણા.
બરાબર તો ચાલો ને આજે આપણેે કઈ સારી અ એક વિષય પર ચર્ચા કરીએ.
ઠીક છે.
ચાલો આપણે આજે સ્વચ્છતા પર ચર્ચા કરીએ.
સારું છે કઈ
હા જો ને હવે સ્વચ્છતા આપણા જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે સ્વચ્છતા માત્ર આપણા શરીર અને ઘરની સફાઈ પૂરતી મર્યાદા નથી પરંતુ તે આપણા આસપાસ સમગ્ર વાતાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ શીખવે છે સ્વચ્છ જીવન શૈલી સારા અ સ્વાસ્થ્ય અને સુખી જીવનનો પાયો છે
આ તો તમે સાચ વાત કરી તમે જો બધા છોકરાઓ છોકરાઓ શું કરે બધી પ્લાસ્ટિકની બોટલો હોય અને કાગજ હોય અને બધી રીતે શું છે ગથ્થાઓ હોય બધા શું છે ભાર ફેંકી દ એમને ખબર ન પડે કે કેવી રીતે મારા પર્યાવરણ દૂષિત થવાના છે એમને કોઈ ખબર ન હોય છો છોકરાઓ છોટા છે નાના છે તો એમને સમજાવવાનું અમારી જરૂરત છે અમે શું કરીએ છીએ એમને સમજાવીએ છીએ કે તમે જે બી તમે પ્લાસ્ટિકની બોટલો હોય તમારી પાસે કઈ બી કાગળ હોય તમા પાસે કઈ બી વસ્તુ છે તમારા ટોય છે પ્લાસ્ટિક નો ટોય છે આ તો કેવી રીતે બી તમારે રોડ નાખવા જોઈએ તમે આને શું કરવું જોઈએ તમે આને ડસ્ટબિનમાં નાખો તમે એને અમુક અમુક જગ્યા પર રખો તમે આવી રીતે તમે કરો તો આપ પર્યાવરણ દૂષિત થઈ જાય છે તો છોકરાઓને હ અમે પેલાથી સમજાઈએ તો છોકરા લોકો આને પર અમલ કરશે તમે છોકરાઓને ન સમજાય તમે છોકરા જે કરે તમે કરવા દો તો પછી આ તો છે કે આપણે પર્યાવરણ દૂષિત થવાની જ છે બીજા છોકરાઓ એમ રીતે દે દેખી દેખીને શીખવું છે છોકરાઓને ખબર ના પડે મારે શું કરવું શું નથી કરવું આ તો પોતા છોકરાઓને પોતે સમજાવું પડે છે
હા એ વા તો તમે સાચી કહી અને જો આપણેે દરરોજ સ્નાન કરવું જોઈએ પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ હાથ ધોવા જોઈએ અ ખાવા પહેલા અને ખાવા પછી પણ અને વ્યક્તિગત સ્વચ્છતા આપણને અનેક રોગો થી બચાવી શકે છે અને શરીરને આપણને તંદુરસ્ત પણ રાખે છે
આા તો તમે સાચી વાત કીધી છે અમે છોકરાઓને સમજાવી છે પછી કેમ કે અમુક છોકરાઓ શું હોય ને કે એ ભૂલી જ જાય છે એ ઘરે આવે એમને ખાવાનું એમને શું છે ભૂખ લાગી હોય પછી એ શું કરે લ અમને આ ખાવું પછી અમે એમને રોકવું જોઈએ કે તમે આ એવી રીતે ન ખાવાનું હોય તમે પેલા જાઓ તમે પેલા જાઓ હેન્ડવોશ કરી લેવો પછી તમે આવો તમારા માટે નાસ્તા બનાવીને રાખ્યું છે તમે પેલા હેન્ડવોશ કરીને આવશો ત્યારે તમને મળશે તમે હેન્ડવોશ ન કરો તમે પેન નથી સાફ કરો ત્યારે તને નો મિલે તો છોકરોને બી સમજી જાય કે મારે આ વસ્તુ કરવાની જય્યારે છોકરો વસ્તુ ન કરે તમારે એમને કઈ નથી આપવાનું એમને સમજવું જોઈએ કે સ્વચ્છતા તમારા શરીર કે લ તમારી હેલ્થ લ કેટલી જરૂરી છે આ છોકરાઓને સમજવું જોઈએ જ છે એમના
હા એ વાત તો તમે સાચી કહી અને આપણા જે ઘરની સ્વચ્છતા છે એ પણ એટલી જ જરૂરી છે જો ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય તો ત્યાં રહેતા લોકો સ્વસ્થ અને સ્વાસ્થ્ય અને સારું રહે છે ઘરમાં કચરો અ એકત્ર ન થવા દેવો જોઈએ અ એને નિયમિત સફાઈ કરવી જોઈએ અને આપણી જે શાળા છે કાર્યસ્થળો છે અને જે જાહેર સ્થળો છે એની પણ સ્વચ્છતા આપણે સરખી રીતે કરવી જોઈએ. એક જાગૃત નાગરિક એ આપણે જાગૃત નાગરિક હોવાનો ફરજ છે, અને રસ્તાઓ, બગીચાઓ, અને જાહેર સ્થળોએ કચરો ફેંકવાથી ગંદગી ફેલાય છે, અને પર્યાવરણને પણ નુકસાન થાય છ છે.
આ તો તમે સાચી વાત કીધી. જ્યા હવે જો જો મેં હું જોયું હતું કે મારે-મારે ત્યાં કામ કરે છે, અને શું કરે પોતે ઘરે બી એમ જ કરે છે, કે એમને શું છે કાચરું હોય બધું એક જગ્યા ભેગું કરી દે, પછી એમને લાગે આજે તો ભેગું કરવાનું જ છે, પછી તે બે ત્રણ પછી નાખી દેહું છું. પણ આ વસ્તુ સારી નથી, એમને એવું સમજાવ્યું તું કે આવ રીતે ન કરવું જોઈએ. તમે તમારે ઘરની જેમ જ ન કરો, તમે એમ કર છો, તમાર સો છોકરા લોકો તમારે બહુ બીમાર પડી જશે, એમની હેલ્થ સારી નો રહેે, બીજું તમને કચરા ભેગું કર્યું છે, આના ઉપર માછર લગી મચ્છર લગી જાય તમે સ્મેલ આવશે, આ સ્મેલ તમારી જમ્સ તમારી બોડીમાં જશે. પછી તમારી હેલ્થ સારી રીતે ન થાય. એટલા માટે તમે-તમે ડિટોલ નાખો, તમે ડિટોલ નાખીને તમે પોતું કરો, તમારું ઘર સુરક્ષિત અને સાફ દેખાય. તમે એક જો ફ્રેગ્રેન્સ આવશે તમે આ માટ ટે ફેગ્રેંસ માટે તમે કાઈ ભી રૂમ ફ્રેશ છડકી શકો છો, તો તમે જે સ્મેલ આવશે તમને પોઝિટિવિટી તમને આપે છે. તમે નેગેટિવિટી નથી મલતી, પણ તમે ઘરની સ્વચ્છતા નું ધ્યાન નો રાખો, તમે એવી રીતે કચરો ભેગું કરી દો તો પછી તમને પોઝિટિવિટી ટી નો મિલે. તમને શરીર તમને એક આલસી જૈસા થઈ જાય છે કે તમે આ બધી વસ્તુ આ નાખી દો, તમે આ બધી વસ્તુ, ત્યાં નાખી તમે કરી લેશે થઈ જશે આવી રીતે નો થાય, તમે જયારે હેન્ડ ટુ હેન્ડ કોઈ ચીજ વસ્તુને કરી તો સાથે-સાથે આ બધું વસ્તુ થઈ જ જાય છે.
હા એ વાત તો તમે સાચી કહી. ને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વચ્ચે અહ ગાઢ સંબંધ છે. ગંદગી ના કારણે મચ્છરો, માખીઓ, અને અન્ય જીવજંતુઓ વધે છે, જે મલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય ચેપી રોગો ફેલાવે છે, સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો, વધુ સ્વસ્થ અને ખુશ રહે છે, સ્વચ્છતા મનને પણ પ્રસન્ન રાખે છે, અને કાર્ય કરવાની શક્તિ પણ વધારે છે આપડી.
હા તો તમે સાચી વાત કીધી છે અમે છોકરાઓને સમજાવી દે, મારા છોકરાઓને શું સમજાય એ મોર્નિંગ જે કપડાં પહેને છે એમને શું છે કે રમીને જાય છે, પછી એ ક્રિકેટ રમવાનુંને બહુ શોખ છે ક્રિકેટ રમે છે પછી શું છે માટી છે ને અને પગ ઉપર લગી જાય, હાથ લગી જાય, પછી એમને કપડા ઉપર લગી જાય પછી એમને સમજાવું છું કે તમે આ રીતે તમારા કપડાં ગંદા થઈ જાય પછી આ કપડા પહેન તમારે બીસ્તર ઉપર નથી જવાનું તમારે કઈ વસ્તુ ખાવાની નથી, તમે એવી રીતે ખાવ તો તમારી જમ્સ તમારે પેટમાં જશે પછી તમને કઈ બીમારી થઈ જ જશે, પછી ત પેટમાં તમારે દર્દ હોય તમે કોઈ બીજી વસ્તુ ખાઈ ન શકો તો છોકરો માર સમજી ગયો છે કે મારે આ વસ્તુ, થાય છે તમારે સબ પહેલા મને આવીને પોતે, કપડાં ચેન્જ કરે પછી તમે બધી રીતે આપણે હેન્ડવોશ કરે ડિટોલસ હેન્ડવોશ કરવાનું હોય, પછી પગલા ધોવાનું હોય. પછી એમને બધી રીતે બધી વસ્તુ કરવાની પછી તમને ખાવાનું મળશે પછી છોકરા લોકો એવી રીતે સમજી ગયા છે પછી એમ જ કરે છે તો એમને સ્વચ્છતા નું ધ્યાન રાખવું બહુ જરૂરી છે છોકરા બીજી વસ્તુ અને પપ્પાને આ વસ્તુ ન પછી એમને કે પપ્પા તમારે એવી રીતે ન આવવું જોઈએ. તમે હેન્ડવોશ કરો પછી તમને ખાણવાનું મળશે, જે નિયમ આપણે છોકરાઓ માટે રાખીએ નિયમ બધા માટે થવું જોઈએ, બધાનેમે જે નિયમ તમે છોકરાઓને કહો એ બધા બધા કરે તો છોકરા બી એવી રીતે વસ્તુ શીખવાના છે
હા, એ વાત તો તમે સાચી કહી, અને આપડે જોયું છે કે આપણા દેશના વિકાસ માટે માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, સ્વચ્છ શહેર અને ગામો દેશની સારી છાપ ઊભી કરે છે, અને પ્રવાસીઓને પણ આકર્ષણ કરે છે. સરકારે સ્વચ્છતા અંગે, જાગૃતિ લાવવા માટે અનેક અભિયાનો ચલાવ્યા છે, આ અભિયાનો ના મુખ્ય હેતુ, લોકોને સ્વચ્છતા ન મહત્વ સમજવાનો છે. હમ
આ તો તમે સારી વાત કીધી છે તો હવે જો, અમુક અમુક જગ્યા પર શું થાય છે, કે દુકાનમાં કચરા હોય છે ગીલું કચરો હોય છે સૂખા કચરો હોય છે બધી શું કરે છે, જાયને ભા રોડ ઉપર નાખી દે છે પછી આ વસ્તુ સારી નથી ને, તમે રોડ ઉપર કચરો નાખો, પછી સફ બધી રીતે એનિમલ્સ આવે પછી કચરાને ભેગો કરી દે પછી તમારે પર્યાવર દુષિત થવાના છે પછી એવી રીતે તમે પોતે ઘરમાં એક ચીજ સાચવી લેવાની જ છે કે જો સૂખો કચરો હોય એ મને એક ડસ્ટબિનમાં નાખવાનો છે બીજા કચરાઓ એ મને ઘીલો કચ મને અલગ મૂકવાનું છે અને જે કચરો તમે જે જે કચરો ન બી હોય કે તમે રોટી છે શાક છે તમારે બચેલું છે તમારે ના કચરો મને નાખી દેવું જોઈએ તમે એનેા ઘાં ને એનિમલ્સને આપી દેવું જોઈએ કે આ ખાવાશે એમને હેર મળી જાય એમનું પેટ ભરી જાય, મેં એને રોડ ઉપર નાખ્યું તો પછી કોઈને પેટ નથી ભરવાના, તો આ વાત છે કે બધા એવી રીતે સમજી લે બધા એ રીતે પર્યાવરણ દોષિત થવા બચી જાય છે.
હા, એવા તો તમે સાચી ગઈ અને સ્વચ્છતા જાળવવા માટે કચરાનો યોગ્ય તે નિકાલ કરવો જોઈએ સૂકો અને ભીનો કચરો અલગ રાખવાથી પર્યાવરણ નું રક્ષણ કરવામાં આપણે મદદ કરી મળે છે અને પ્લાસ્ટિકનોો ઓછો ઉપયોગ કરવો પણ સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ છે પ્લાસ્ટિકનોો કચરો લાંબા સમય સુધી નષ્ટ થતો નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે
આ તો તને સારી વાત અ તો શું છે ને ઘરને પ્લાસ્ટિક વાપરવાનું બંધ ઓછું કરી દીધું છે અમુક અમુક વસ્તુ પ્લાસ્ટિક જે બ અમે તો સ્ટીલ ન અને પિત્તળ ન અને લોહાનુંુહા બર્સન વાપરીએ છીએ છોકરાઓને પોતાની બોટલો બી પ્લાસ્ટિકની જારે એ છોટા હતા ત્યારે એને પ્લાસ્ટિકની બોટલ આપતા હતા પણ હવે હું નથી આપતી કે હવે અ પ્લાસ્ટિકની વસ્તુ આપું પછી તૂટી જાય પછી શું કરવાનું છે અમને ફેંકી દેવાનું છે પછી અમારે પર્યાવરણ ને દૂષિત કરવાના છે અમે તો પોતે બધાની સ્ટીલની બોટલ સ્ટીલ ના ટિફન આપ ું વાપરવા ચાલુ કરી દીધું છે તો છોકરો માટે બી સારું છે એમની હેલ્થ માટે બી સારું સારું છે અમે કઈ ગરમ ખાવાનું મકવું હોય તો પછી તમે એમને સ્ટીલ સ્ટીલમાં ખાવાનું તમે આપો પછી એમને કોઈ બી નુકસાન ન થાય એમની હેલ્થ સારી રહેશે
હા એ વા તો તમે સાચી કીધી અને જો સ્વચ્છતા એ સરકારની એ જવાબદારી નથી એ આપણા હરેક નાગરિકની જવાબદારી છે સ્વચ્છતા વાતાવરણમાં આપણા જીવનને વધુ સુરક્ષિત આ આરોગ્યપ્રદક અને સુખયમ બનાવે છે તેથી આપણે સૌએ સ્વચ્છતાને પોતાના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનાવવો જોઈએ અને સ્વચ્છતા એ જ સેવાનો સૂત્ર પણ જીવનમાં ઉતારવો જોઈએ
સાચી વાત ચાલ પછી મળીએે છે
હા ચાલો પછન જય શ્રી કૃષ્ણ